તમે
મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. તમને મારી અવાજ આવતી છે?
હા મને આવે છે.
સારું. આજે હું તમારા સાથે ગામ વિશે વાતો કરવા માંગુ છું. તમારા પાસે ટાઈમ છે?
હા છે ને.
સારું. અ તમે તો ખબર જ હશે ગામાં કેટલું મજા આવે છે. જેના મૂરિયા મજબૂત હોય તેનું જ વૃક્ષ ઘટાદર બને. ભારત માટે આ મૌર્ય તેના ગામડા છે. મહાત્મા ગાંધીજી સાચો જ કહ કહ્યું હતું કે ભારતના આત્મા તેના ગામડાઓમાં વસે છે. આજે ભલે શહે શહેરીકરણ વધ્યું હોય. પરંતું ભારતીય પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સાચું સિંચન આજે પણ ગામડામાં જ જોવા મળે છે. ગામડાની સવાર શહેરો કરતા તદ્દન અલગ અને આહ્દક હોય છે.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
વહેલી સવારે કુકડાનો અવાજ અને પક્ષીઓની મધુર કલરો એલાર્મ ન કામ કરે છે સવારે ગાયો અને ભેંસોના. ગળામાં બાંધેલી ઘંટીઓનો અવાજ વાત વાતાવરણને પવિત્ર બનાવે છે. ઉક્તા સુરજની લલાાશ વહેલી સવારનો ઠંડો પવન અને ખેતરો પર છવાયેલું ઘુમસ મનને તાજગી આપે છે. ગામડાના લોકોએ જીવન ભાત કા વગરનું અને સાદ સાદગી પણ હોય છે. અહીં શહેર સ અ શહેરોની જેમ તારું મારું નથી હોતું પણ આપણું હોય છે. લોકો એકબીજાના સુખ દુઃખમાં વગર આમંત્રણને દોડી જાય છે. સાંજે ગામ પત્યા પછી ગામના પાદળ કે ચોરે વળી લે ભેગા થાય છે. તેઓ દેશ દુનિયાના વાતો અને પોતાના અનુભવો વહેંચ છે. ગામડા અર્થતંત્રને મુખ્ય આધાર સ્તંભ છે. ખેડૂતનો જગતનો તાત અનંદદાતા કહેવામાં આવે છે. તેઓ શિયાળો ઉનારો કે ચોમાસું જોયા વગર રાત દિવસ કાળી મજૂરી કરીને દેશ માટે અનાજ પકવે છે. ઘરમાં ગાય ભેંસ રાખી એ ગામડાની ઓળખ છે. શુદધ દૂધ ઘી અને માખણ ગમેં જીવનનો મુખ્ય ખોરાક છે. ગામમાં તહેરાવઓની ઉજવણી આખા ગામનો ઉત્સવ બની જાય છે. નવરાત્રી હોળી દિવાળી કે જન્માષ્ટમી જોવા તહેવારો આખું ગામ એકઠું થાય છે શવર્ણ મહિનામાં કે તહેવારો પર ભ અ ભરતા લોકમેળાવ ગામડાની સંસ્કૃતિને જક કરાવે છે અહીં લોકગીતો અને પરમગ્રત નૃત્ય જીવંત જોવા મળે છે. આજના સમયમાં ગામડા માત્ર પછાત નથી રહ્યા પણણ સ્માર્ટ બની રહ્યા છે. પાકા પાકા રસ્તાઓ પાંચી. ફાઇવ જી બી ઇન્ટરનેટ પાકા મકાાનો અને ઘેરે ઘેર શૌચાલય બન્યા છે. દરેક ગામમાં પ્રાથમિક કે માધ્યમિક શાળાઓ અને ડિજિટલ ક્લાસરૂમ આવ્યા છે. આરોગ્ય કેન્દ્રોને કારણે તાત્કાલિક સારવાર મળી રહી છે. ઘણા ગામડાઓ હવે સોલર પેનલ અપનાવીને વીજળીની બાપ માં આત્મનિર્ભર બન્યા છે ગામડામાં ભલે શહેરો જેવી જગજમા સિનેમા હોલ કે મોટી મોલ સંસ્કૃતિ ન હોય. પરંતુ ત્યાં જે માનસિક શાંતિ શુદ્ધ હવા પાણી અને માનસ સા જોવા મળે છે તે અમૂલ્ય છે. ગામડું એ આપણી સંસ્કૃતિનું હૃદય છે. અને તેને સાચવવું એ આપના સૌની ફરજ છે. તમને તો ખબર જ હશે. જ્યારે સમર સમર વેકેશન પરે લોકો એના ગામમાં જાવે છે અને તે ત્યાં બહુ મજા કરે છે ખેતરમાં. રમે છે ને. ખેતરોમાં સૂએ છે ને બહુ મજા કરે છે. તમારો શું વિચાર છે?
હા તમે જે કીધું ને ખુબ જ સરસ કીધું ત જે . . ક ને તો ગામમે એ છે ને કુદરત ની છે ને ગોદમાં છે ને વસે. સ્થળ છે ગામમાં ના લોકો એકબીજા સાથે પ્રેમ પછી સહકારને અને ભાઈચારો બતાવે છે ગામમાં છે ને. વાતાવરણ સ્વચ્છ અને શાંત અને હરિયાળુ અને હોય છે. અને અહી ખેતરો વૃક્ષ અને તળાવો અને . કરતા હોય છે. અને ગામના મોટા ભાગના છે ને લોકો પશુપાલન પણ કરતા હોય છે ને આનો એમ અને દ્વારા જીવન ન નિર્વાહ કરે છે. અને હું કહું ને તો પહેલા ગામ માં શાળાઓ ન હતી પણ હવે તો ગામમાં શાળા વધારે છે. એટલે મસ્જદ બની ગયેલી છે. સારા જેમ કે પંચાયત મંદિર મસ્જિદ આરોગ્ય કેન્દ્ર અને બજાર જેવી છે જરૂરી પછી સુવિધાઓ પણ થઈ ગયેલી છે. હવે ગામમાં બધું જોવા મળે છે શુદ્ધ અને તાજો હવા મળે છે તે આપણને શહેરમાં મળતું નથી અને પ્રદૂષણ તો ત્યાં હોતું જ નથી. બહુ ઓછામાં ઓછું ત્યાં પ્રદુષણ હોય છે અને આપણા શહેરમાં તો વધારે પ્રદુષણ જોવા મળે છે અને કુદરત ની નજીક રહેવા રહેવાનો છે ને આનંદ જ અલગ છે હું કહ ને તો તો એકબીજા ની મદદ કરે છે ને તે મને ખુબ જ ગમે છે અને તાજે શાકભાજી અને અનાજ સફળતા થી જે મળે છે ને. મને ખુબ જ સારું લાગે છે. અ કેટલીક છે ને જગ્યાઓ સારી ને હોસ્પિટલો છે ને અભાવ થયો છે. સરકારે સારું કરી છે કે ગામાં છે ને એક હોસ્પિટલ બનાવી છે તે ખુબ સારું કર્યું છે, અ રોજગારની પછી તકો ઓછી હોય છે ત્યાં અને અહીંયા. શહેરમાં તો રોજગારી જ કરતા હોય છે ખેતીઓ બહુ ઓછી છે પણ ગામમાં હવે તો રો રજગારીઓ પણ એટલે શહેર માં આવે છે રોજગારી શોધવા માટે અને શહેર જેટલી આધુનિક સુવિધાઓ દરેક પછી ગામમાં છે ને ઉપલબ્ધ નથી. એ શહેરમાં જેટલી સુવિધાઓ છે ને તે ત્યાં નથી, અને ભારત છે ને સાચું હરદય તેના છે ને ગામોમાં જ વસેલો છે. અ જો હું કણ ને તો જોઈએ તો હું ગામ વિશે પછી બીજું કણ ને. તો ગા છે ને દેશ વિકાસ અને પાછો માનવવામાં આવે છે. અને આપણા દેશની છે ને મોટી વસ્તી છે ને ગામોમાં જ રહે છે, અ કામમાં છેને લોકો મહેનત અને સફળતા જીવન જીવતા લોકો રહેે છે. ખુબ જ તંદુરસ્ત લોકો રહેતા હોય છે કારણ કે તે લોકો ઘી દૂધ પછી માછી. વધુ જ વધારે ખા હોય છે, અને ગામમાં છે ને વધારે કરતા છે ને ખેડૂતો હોય છે. અ ખેડૂતો છે ને ખેતી ખતરમાં પછી અના શાકભાજી કપાસ શેરડી અને અન્ય પાકો ઉગાળે છે. તે આપણા શહેર તક પહોંચાડે છે અને આપણને ખુબ જ અહિયાં ખાવા મળે છે, ગામમાં છે ને વહેલી સવારે પક્ષીઓને પછી કલસ્ટ છે ને તે ખૂબ જ સારું લાગે છે ને તે અ તેમની આવાજો તો મને ખૂબ જ ગમે છે. અને તાજી હવા મને છે ને આનંદ આપે છે, ગામના મોટા ભાગે લોકો છે ને લેન્ટર જેમ કે છત હોય ને ત્યાં ઝમતા હોય છે ગામમાં છે ને વિવિધ તહેવારો. પછી જેમ કે તમે ક કીધું ને કે તમે એ બધા જ તહેવારોમાં તે લોકો એકજુટ થઈને છેને તહેવારો ઉજવવામાં આવે છે, તે ખુબ જ સારું કીધું. તમે કે હા એ સાચું છે, તહેવારો છે ને એજુ થઈને. તહેવાર ઉજવવામાં આવે છે ને ગામના લોકો. તે ખૂબ જ સારું લાગે છે અદ્રશ્ય ખુબ જ સારું હોય છે. કોતે મેળાઓ અને સાસ્કૃતિક કાર્યક્રમો ઉત્સવો, જે ઉજવવામાં આવ છે ને તે અર્ધશ્ય છે ને ખુબ જ સારું લાગે છે. તેમના લોકો એકબીજા સાથે ખુબ જ પ્રેમથી રહે છે, અને ગામમાં જે બીજાના ઘેરે કઈ સારું બનતું હોય ને છે ને. તો બાજુવાળા ઘેરમાં તો આવતું જ હોય છે તે ખુબ જ સારું લાગે છે અને ગામના લોકો એકબીજાને છેને સુખ દુઃખમાં છે સાથ ઉભા ર છે. સરકાર ગામનું છે ને વિકાસ માટે રાસ્તા વીજળી પાણી અને શાળાઓ અને આરોગ્ય સેવાઓ જેવી છે ને અનેક સુવિધાઓ કરી છે, અને હું તો સ્વચ્છ ગામ હરિયાળુ. પછી ગામ શિક્ષિત ગામ પછી દેશ વિકાસ માટે છે ને. ખૂબ જ મહત્વનું છે. અને ગામનું છે ને સરદગીજ અને તેની સૌથી મોટું છે ને ઓળખ છે. ખેડૂત પાસે છે ને દેશનો છે ને અતરણ દાતા છે, હું કહું ને તો સ્વજ અને સમુદ્ર ગામ. અ એટલે સમુદ્ર ગામ પછી મજબૂત ભારતનું છે સ્ર્પણ છે. ગામમાં છે ને એકતા સંસ્કાર અને પ્રેમનું છે ને સુંદર વાતાવરણ જોવા મળે છે. તમને તો ખબર જ હશે કે ગામમાં જે પણ કઈ થતું હોય છે તો સરપંચ ત્યાં જઈને પંચાયત વસાડી, પંચાયત લાગે છે ને પંચાયત બધા ઘેનું છે ને પ્રોબ્લેમ સોલ્વ કરે છે. અને ત્યાંની તાજીમાં તો મને ખુબ જ ગમેત છે ને પ્રદુષણ ખુબ જ ઓછું હોય તો મને ખુબ જ, સારું લાગે છે ત્યાં. અને કુદરત ની છે ને નજીક રહેવાનું છે ને આનંદ જ અલગ છે. અને બીજું કોણ ને તો એકબીજા સાથે તે એમનો પ્રેમ જોઈને છે ને મને ખૂબ જ સારું લાગે છે, અને ત્યાંનું વાતાવરણ પછી સાસ લોકો અને એકબીજા સાથે વાતો કરતા લોકો મને ખુબ જ સારા લાગે છે. ત્યાં છે ને ચૂલા પર ખાના બનાવવામાં આવે છે ખુબ જ ત્યાં ચૂલ્લા પર બનાવેલો ખાણ છે ને મને ખૂબ જ સારું લાગે છે, અને ખૂબ જ ટેસ્ટી હોય છે. અને પછી જીવનનો છે ને ખર્ચ શહેરનો તુલનામાં છે ને ત્યાં ઓછું થાય છે. અહિયાં શહેરમાં છે ને બહુ જ ખર્ચા હોય છે પણ ગામમાં એટલું ખર્ચા હોતું નથી, અને સ્વસ્થ વાતાવરણને કારણે ત્યાંના સ્વસ્થ સારું રહેવાના છે ને તે લોકો ખુબ જ શક્યતા અને વધુ હોય છે તે લોકો. અને એક સુંદર છે કે સ્વસ્થ હરિયાળુ અને સમુદ્ર ગામ. દેશના છે અને વિકાસનો મજબૂત પાયો છે. અને હું કમ ને તો ખેતી ન છે ને વાક નડી અને પાક નીચે ને લાગ થાય છે, ગામમાં મેળા અને તહેવારો ઉજવવામાં ખુબ જ મજા આવે છે, બેન તમે
ત મેં ખરેખર ચોક્કસ કીધું ત્યાંના ખાના તો બહુ ટેસ્ટી થાય છે. જેમ કે તને ખબર છે ગામડાનું જીવન પ્રકૃતિની સૌથી નજીક છે. જે તેમના ખોરાક અને રહેણીકરણમાં સ્પર્શ દેખાય છે. શહેરોની જેમ અહીં ફાસ્ટ ફૂડ ચલણ નથી. ગામડામાં આજે પણ બાજરી કે જુવારનોો રોટલો દેશે ી ગાયનું ઘી ઘરનું માખણ તાજી છાસ અને વાડી માંથી સીધાા તોળેલા શાકભાજી ખવાય છે. આ શુદ્ધ ખોરાક લોકોને લાંબુ અને નિરોગી આયુષ્માન આપે છે. ભલે હવે પાકા મકાનો બન્યા છે પરંતુ હજુ પણ ઘણા ગામોમાં માટીનો લીપણ વાળા અને નરિયા વાળા ઘડો જોવા મળે છે જેઓ નારિયામાં કુદરતી એ સી. એસી જેવી ઠંડક આપે છે. ગામડામાં કોઈ અજણ અજણ્યો. માણસ પણ આવી ચડે તો તેને અધપૂર્વક. ખાટલો ડારીને પાણી અને ચા પાણી પૂછવામાં આવે છે ગામડાના લોકો. દિલ ખૂબ મોટા હોય છે.
શહેરોમાં વિભક્ત કુટુંબો. માત્ર માતા પિતા અને બાળકો, જોવા મળે છે જ્યારે ગામડામાં આજે પણ દાદા દાદી કાકા કાકી બધા એક જ જાત નીચે. સંયુક્ત પરિવારમાં રહે છે આનાથી બાળકોમાં સંસ્કારોનું સિચન થાય છે. નાની મોટી તકરારો માટે લોકો કોર્ટ કચેરી ધક્કા ખાવાના બદલે ગામના વડીલો અને સરપંચે હાજરીમાં પંચાયત બેસાડીને આપશી સમિતિ ઉકેલ લાવી છે. ગામડાના ઘરોની બહાર મોટી ડેલીઓ ધરવાજા હોય છે ત્યાં જ આખો દિવસ વડીલો બેસે છે. આવતા જતા લોકોની ખબર અંતર પૂછે છે જેમથી જેનાથી સામાજિક સુરક્ષા આપોઆપ જળવાઈ રહ્યા છે. ચાલો બેન મને તમારા સાથે વાત કરવા બ અ ખૂબ જ ગમ્યું. તમારો ખૂબ-ખૂબ આભાર.
તમારે પણ ખુબ-ખુબ આભાર.